કુલુ
બસ કઈ નહીં બેન કેમ છો, મજામાં?
હા મજામાં અત્યારે આ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે આવ્યો છે એટલે એની બધી તૈયારીમાં લાગ્યા છે હવે બધા.
હા આ સ્કૂલવાળાનું બહુ સારું છે કે કઈ ને કઈ. સ્કૂલમાં કઈ ને કઈ એક્ટિવિટી રાખવામાં આવે જેને છોકરાઓ માટે જે સ્પોર્ટ્સ ડે રાખવામાં આવે છે ને. એની તો વાત જ ના પૂછો. અ તમે જોશો કે પેલા થી બાલ મંદિર થી જે લોકો પ્લે ગ્રુપ નર્સરીમાં હોય ને તે લોકોનો બી સ્પોટ રાખવામાં આવે પણ એ લોકોની ગેમ એટલી સરસ હોય ને આપણને પણ એ લોકોને જોવાની એટલી સરસ મજા આવે ને. નાના નાના ડઢબુડિયા બબુડાઓ હોય એટલા સ્માર્ટ દેખાતા હોય એટલા મસ્ત કપડા પહેર્યા હોય. અને એમાં પણ સ્કૂલ વાળા નવી નવી ગેમ એ લોકો માટે લઈ આવે કે એ લોકો એન્જોયમેન્ટ થી ગેમ રમે. એની અંદર નંબર લાવે દોડા દોડી કરે અમુક છોકરાઓ દોડે નહી તો. એ લોકોને હાથ પકડી ને લઇ જાય અમુક છોકરાઓ એકદમ ચબરાક ને ચાલાક હોય. તો એ લોકો ફટાફટે ગેમ પૂરી કરી દે. કેટલાક લોકો રડતા હોય કેટલાક લોકો સાઈડ પર ઉભા હોય આય હાય હાય કેટલું રમણીય વાત તરણ હોય ને. પછી શું કરે કે એ લોકોને થોડી થોડી વારે ગેમ ગેમની વચ્ચે છે ને ડાન્સ ને બધું કરાવે. છોકરાઓને, તો એનાથી ગેમ્સની અંદર એ લોકોનો ઇન્ટરેસ્ટને થોડોક વધતો જાય. એટલે બાળક જયારે નાનું હોય ને ત્યારથી જ એને ગેમ પ્રત્યે એનો અ શું કેહેવાય. તે રુચિ વધતી જાય ને તે પ્રત્યે લોકો પ્રયત્ન કરતા હોય છે, અને ગેંગ્સની સાથે સાથે આપણો ડે બોડી ડેવલોપ થાય આપણે એક્સરસાઇઝ થાય જેનાથી આપણા શરીરનો વિકાસ થવો ને એ પણ જરૂરી છે. આપણા શરીર નો વિકાસ જો આપણે ગેમ એક્સરસાઇઝ પ્રત્યે વધારે રાખીએ ને. તો એકદમ સ્ટ્રોંગ કડક વિકાસ થતો હોય ને એવું આપણને લાગે છે.
સાચી વાત છે કે સ્પોર્ટ્સ ડે થી આપણને એટલી મજા આવે છે એકદમ યાદો રહી જાય છે. અને એક્સરસાઇઝ તો થાય જ છે કે સ્પોર્ટ્સ ડે ખાલી એક દિવસ ન નથીતું. એના એ એક બે વીક પહેલા આખી બધી પ્રેક્ટિસો ચાલુ થઈ જાય છે કે સ્કૂલમાં સિલેક્શન ચાલુ થઈ જશે કે કોણ સ્પોર્ટ્સ ડે ના દિવસે રમશે કઈ ટીમ આગળ જશે કબડ્ડી હોય ખોખો હોય વોલીબોલ હોય. ગોળાફોર હોય, એવી ઘણી બધી ગેમો હોય છે પછી સિંગલ્સ બી ગેમ હોય છે કે. બેડમિન્ટન છે ચેસ છે કેરમ છે રનિંગ છે રીલે છે, ટુ હન્ડ્રેડ મીટ છે દોડાકૂદ છે એવી રીતે ઘણી બધી ગેમ હોય તેમાં આપડે અ આગલા દિવસ થી બધું ઘણું ચાલુ થઈ જાય છે. તો એ રીતે એક્સરસાઇઝ કરવાથી આપ બોડી બી સારું રહી છે, અને આપડું માઈન્ડ બી ફ્રેશ રે છે. ઘણી બધી બીમારીઓ છે કેન્સર જેવી બીમારીઓ છે ડાયબિટીસ છે, એ બધી બી આપડે અગર પોસ કરીએ કે રમીએ કે એક્સરસાઇઝ કરીએ. તો એ આપણને ઘડપણમાં આવતી નથી એવું બધા કે છે. અને જ્યાં સુધી જોવા જઈએ તો એ સાચી જ વાત છે કે આપણું અ બ્લડ બી સારું રે છે. ને સ્પોર્ટ્સ કરવાથી આપણેે એકદમ ફિટ રહીયએ છેએ કે આપણને ઘણી નાની ઉંમર થી કમર ન દુખાવો આવી જાય છે. અ ઘૂટણનો દુખાવો આવી જાય છે તો એ બધું સ્પોટ્સ કરવાથી એક્સરસાઇઝ કરવાથી આવતું નથી. તમે જોયું હોય તો અત્યારના છોકરાઓ છે જે ફૂટબોલમાં અંડર ફિફ્ટીનમાં ઈન્ડિયાની ટીમ જીતી ગઈ છે. તો એ લોકો પાછળ એ લોકો એ આટલી બધી એક્સરસાઇઝ કરીને. આટલું બધું હાર્ડવર્ક કર્યું હત એ લોકોને આજે આવ્યું તો. મને એવું લાગે છે કે એ લોકોને હવે આગળ જતા કોઈ બી હેલ્થ નો ઈસ્યુ આવવાનો નથી.
હમ સાચી વાત છે એ બની શકે છે, એવું કેવાય છે કે અ નાનપણમાં જો આપડે સારી એક્સરસાઇઝ કરી હોય. એટલે તમે લોકો તમને લોકોને ખબર હશે કે બાળક છે ને જયારે નણું હોય ને જન્મે ને છ આઠ મહિનાનું. છોઠ મહિનાનું બી નહી બે અઢી મહિનાનું થાય ને એટલે એની માલિશ ચાલુ કરી દેવામાં આવે છે. કે ભાઈ એને તલના તેલ થી કે ભાઈ ઘી થી કે કોપરેલ થી. અ તે ફિગારોથી કે એનાથી છે ને, એને અ માલિશ કરવાવામાં છે જેના થી એના હાડકા એનું શર શરીર, એની ચામડી. એનું વણ, એ બધું શું થાય કે એકદમ સ્ટ્રોંગ થઈ જાય. જેના કારણે ફ્યુચર માં એને તકલીફ ઓછી પડે છે એટલે બાળક જન્મી ને. ત્યારથી જેનો વિચાર ફ્યુચર માટે કરી દેવામાં આવે છે કે હા એને આ કરશું તો એ એ આ એના હાથ સ્ટ્રોંગ થશે આ તેલ થી માલિશ કરશું તો એના પગ સ્ટ્રોંગ કરશે ચણા ના લોટ ને એનાથી માલિશ કરશું. તો એનું વણ એકદમ ગોર આવશે, તો આ બધી આ બધી વસ્તુઓ છે ને કે પેલેથી સ્વીકાર સ્વીકારી લીધેલી છે. તો આપડા જે પૂર્વજો નક્કી કરીને ગયેલા કે ભાઈ બાળકને આ આટલા ઉમરે આ ખોડાનું આ ઉ મરે આ ખોડાનું આવું મરે એક્સરસાઇઝ કરવાની આવું મરે, એને ખૂબ રડાવવાનું આ ઉમરે વિવિધ કરવા તે બધું બરાબર જ કહી ગયેલા હતા કે સિસ્ટમ પ્રમાણે એ લોકો બધું અનુભવેલું હોય ને. તે જ પ્રમાણે કરાવતા જેના કારણે, એ લોકોની વાત માનીને જેટલા લોકો અનુસરે. તે લોકોના બાળકોને હેલ્થ ઈસ્યુ કઈ પણ આવતો નથી. પણ આજની જનરેશન પણ મને બધા શું કરે કે હા હવે એ લોકોને શું સમજ પડતી છે. તો ડોક્ટર જેટલું કે એટલું જ એ લોકો કરે. તો જેના કારણે થોડીક વસ્તુ આપણે પ્રેક્ટિકલ થઈને આપણી રીતે પણ વિચારવી જોઈએ. અને આપડા ઘરના વડીલો જે કેને કરવું જોઈએ.
અચ્છા કે આપડે પહેલા જોવા જઈએ. તો આપડે જયારે નાના હતા ત્યારે આવું કઈ જીમ વીમ કઈ હતું નહી. હવે આજના જમાનામાં છોકરાઓ તે જીમમાં જાય છે ને એક્સરસાઇઝ કરે છે. જયારે આપણે નાના હતા ત્યારે કોઈ એક્રસાઝ માટે જીમમતું નતું. ત્યારે આપડે શું કરતા કે સાંજ પડે એટલે બે ત્રણ કલાક આપડે રમવા જતા. હતા, ને એજ આપ દિવસ ની આખી એક્સરસાઇઝ થઈ જતી. એ રમતી વખતે આપણને મજા બી ખુબ આવતી અને આપડે. ત્યારે શું કેવાય કે એક્સરસાઇઝ બી સારી થઈ જતી. આપડે આપડા ફ્રેન્ડ સાથે બી રહી લેતા અને મજા બી ઘણી આવતી. આપડે ટગ ઓફ વોર જેવી રમતા કબડ્ડી રમતા ખોખો રમતા. સતોલિયું રમતા આપડે પછી અ દિલ્લી રં જેેવરમ અને એવી રીતે ઘણી બધી રમતો આપડણે રમતો ત્યારે આપ ના ત્યારે એક્ઝ થઈ જતી હતી. પણ હવે મોટા છે ત્યારે શું કરે છે કે કોઈ રમવા જતું જ નથી. બધા એકેડેમીમાંને એમાં રમવા જાય છે, તો એમાં આપડા પૈસા બી ખર્ચાય છે. અને જે લોકો એકેડેમીમાં નથી જતા તે લોકો જીમ જાય છે આજના નાના છોકરાઓ પણ બધા જીમ જાય છે. તો તેમાં આપડે પૈસા બી ઘણા બરબાદ કરીએ છીએ એમાં આપણને રમવા જે કે મજા પણ નથી આવતી ને એક્સરસાઇઝ તો થયા જ છે પણ આપણને એક રમવાનો કેવો એક આનંદ હોય તે આવતો જ નથી એમ.
હા નાના બરાબર છે હું મારી છોકરાઓને એ જ કહું કે તમે લોકો તો બાળપણ જીવ્યું હોય ને એવું મને લાગતું જ નથી અરે અમે બાળપણમાં તો શું કર તાસ વે પરીક્ષાનો છેલ્લો દિવસ હોય ને એટલે તો પેલા તો પરીક્ષા આપીને ઘરે આવી ને એટલે ગાંડા થઈ જઈએ. હાશ આજથી ભણવાનું બંધ. પછી બેગ મૂકી દેવાની ને હાથ પગ ધોવાના કપડા બદલવાના નાસ્ તો કરોના ટી મી સમય ગુઠવાઈ જવાનું. કારણ કે જેટલા દિવસ પરીક્ષા ને બધું હોય વાત આગળ પરીક્ષા ની પૂર્વ તૈયારી કર તો એટલે ટી વી જોવા મળે નહી મમ્મી બહુ મારે ને બહુ બોલે એટલે ટી વી જોવા મળે જ નહી. એટલે શું કરીએ કે ધરાઈને ટી વી જોઈએ સાંજના પોરે બધા જ ટુકડી બનાવી દઈએ કે ભાઈ આજથી વેકેશન છે તે કોમનપટમાં જતા રહીએ કોમનપટમાં કિલ કિલ્લા હટ એટલે એટલા બધા છોકરાઓ નો અવાજ હોય કે ભાઈ જેટલાને બી વેકેશન પડયો બધા સુખ કે કોફટમાં ભેગા થાય ને બધા પોત પોતાની ટુકડીઓ સા તે એટલું બધું રમે એટલું બધું રમે એટલી બધી નવી ગેમો રમે ને કે જ્યાં સુધી અંધારું ના થાય અમે જે વસ્તુ રમતા હોય એ વસ્તુ અમને દેખાય ને ને ત્યાં સુધી અમે ઘરે નતા જતા. એટલે અમારે એક્સરસાઇઝ કરવા માટે જીમમાં અથવા તો કોઈ એકેડેમિકમાં જવું નતું પડતું પણ આવી જ રીતે અમારા શરીરની એક્સરસાઇઝ થઈ જતી. મને હજુ યાદ છે કે વેકેશન ની અંદર સવારે પણ અમે રમવા જતા બપોરે સુઈ જ તા કોઈના ઘરે રમતા અને સાંજે પાછા રમતા એટલે મેમે તો ગાંડા થઈ ગયેલા હતા એમ. ને એની અસર મને અત્યારે જોવા મળે છે કે આપડી કેપેસિટી વધી જાય આપડા શરીર સ્ટ્રોંગ થઈ જાય આપડી એક્સરસાઇઝ થતી હોય આપડું માઈન્ડ અલગ અલગ વ્યક્તિઓ સાથે અહ કેવી રીતે સુમેળ ભર્યું રાખવાનું અહ સેટ કરવાનું તે બધું જ અમે આ બધી ગેમ્સ રમવા જેના ત્યાંથીજ અમે શીખી લીધું હોય એવું લાગતું છે.
સાચી વાત છે કે આપડે જયારે રમવા જતા ત્યારે આપડે ભાગી ભાગીને આપડે થાકી નતા જતા આપડું સ્ટેમિના વધી ગયો તો આપડે અહ જોઈએ તો ઘણા બધા છોકરાઓ ત્રણ માળસું ચડે એટલે એ લોકોને શ્વાસો ફુલાવા લાગે. એવું કરવા લાગે નાના હતા ત્યારે આપડે રમતા કર એટલે આપ ભલેને પછી વધારે એ કરવી કરવી પડે કે કઈક અહ વધારે કામ કરવું પડે તો આપડે થાકી નથી જતો આપડો સ્ટેમિના વધી ગયો રમી રમીને ને સ્ટેમિના વધારવો તે ખૂબ જરૂરી છે કારણ કે અહ જયારે આપડે વધારે કઈ કામ ઓવરલોડ થઈ જાય કે કઈ વધારે પડ તું કામ આવી જાય. કે કશે જવા કરવાનું થાય તો આપણને સ્ટ્રેસ પડે તો એ સ્ટેમિના આપણને ખુબ કામ લાગે છે.
હા, સ્ટેમિના ડેવલોપ કરવું હલો.
હલો.
હા, સ્ટેમિના ડેવલોપ કરું ને એ તો બહુ મોટી વસ્તુ છે. અહ ઘણા જે અહ ખરેખર સ્પોર્ટ્સ મેન હોય છે ને તે લોકો રાત અથવા દિવસ તડકો છાયડો ગરમી ઠંડી ચોમાસું આવ્યું કઈ પણ જોતા નથી, બસ એમનું જે એક રૂટિન હોય ને તે રૂટિનમાં રોજ સવારના પોરમાં પોતે નીકળી પડે છે. ને પોતાના ઘે ઘે તરફ ગોલ તરફ એ લોકો. પ્રેક્ટિસ ચાલુ કરી દેતા હોય છે. રોજજ સવારે એ લોકો ઉઠીને શું કરે એક્સરસાઇઝ કરવા નીકળી જાય છે કારણ કે એમને કોઈ વસ્તુ એચિવ કરવાની હોય છે એમને કોઈ વસ્તુમાં, પરિણામ લાવવાનું હોય છે. તો જેના કારણે આ વસ્તુ થાય છે તમને લોકોને ખબર હશે કે ભીટી ઉષા. તો પીટી ઉષા રોજ સવારે ચાર વાગે ઉઠી જ જાય. અને પ્રેક્ટિસ કરવા નીકળી જ જાય, વરસાદ હોય. અ ગરમી હોય ઠંડી હોય ગમે તે હોય. એ ચાર વાગ્યા ના ટકોરી ઉઠીને ઉઠીને પ્રેક્ટિસ કરવા જતી જ રહેતી. કોઈ દિવસ એવું નથી કહેતી કે ભાઈ હમણાં ટુર્નામેન્ટ
હ છે
હમણાં ટુર્નામેન્ટ છે. અનમન ટુર્નામેન્ટ ચાલુ છે, તો અ